હ
હલો.
હા બેન કેમ છો તમે??
મજા મતલબ મારી અવાજ આવે છે.
હા આવે છે હા. આજે છે ને આપણે શાળા વિશે વાત કરીશું શાળા છે ને એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શાળામાં શાળા આપડા લોકો માટે છે ને ખુબ જ જરૂરીની વસ્તુ છે. આપણે સ્કૂલે જઈએ ને તો ત્યાંથી જ આપણે કઈ બનીને આગળ વધી શકીએ છી. સ્કૂલમાં જેમ કે ડોક્ટર છે એન્જિનિયર છે અ અને બધા કરતા મોટું તો છે ને હું કેવું ને કે એક માણસ સાચું માણસ બનીને ત્યાંથી નીકળે છે જો હું શાળા વિશે વાત કરું ને શાળામાં આપણા ને બધી ઘણી જ ઘણી બધી માહિતીઓ આપે છે આપણને અને તેનાથી આપણે લોકો સંતુષ્ટ થઈએે છીએ તમે શું કેવા માંગો છો શાળા વિશે
જરૂરિયાત છે શાળા. શાળા એ આપણા જીવન માટે અત્યંત જરૂરી છે શાળા છે તો આપણેે હાલ આટલા મોટા થઈને આપણેે કઈ આમ શીખવા બી મળ્યું છે. શાળામાંથી આપણે નાના નાના હોય ત્યારથી જ આપે બાલ મંદિર આપડે જવામાં આવે છે અને આપણે બાળ મંદિર થી લઈને બાળ ધોરણ ઉજી ભણવામાં આવે છે.
અને બહુ એકદમ જરૂરિયાત વસ્તુ હોય છે શાળા તમે શું કેહેશો?
હા હા તમે સારું કીધું શાળા એ જ્ઞાન નું મંદિર છે જ્યાં બાળકોને ઉજ્જવળ ભવિષ્ય મળે છે. અને ભવિષ્યનો ઉજ્જવળ ભવિષ્યનો પાયો પણ રચાય છે તે આપણને અ સર સર અક્ષ સંરક્ષણ જ્ઞાનની સાથે સાથે સારા સંસ્કારો અ શિસ્ત અને સામાજિક મૂલ્યો શીખાડે છે. શાળામાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન જ મેળવતા નથી પરંતુ રમત ગમત અને વિવિધ પ્રવૃતિઓ દ્વારા તેમનો અ સર્વાગી વિકાસ પણ થાય છે. અ સાચા અર્થમાં જો શાળાને અ શાળા એ બાળકનું બીજું ઘર છે. જ્યાં તેઓ જીવનભરમાં મિત્ર અને ગુરુનો અમૂલ્ય પ્રેમ અને માર્ગદર્શન મેળવે છે તમે શું કેવા માંગો છો શાળા વિશે?
સાચી વાત છે, શાળા એ બહુ જરૂરી હોય છે શાળામાં આપણે ઘણું બધું શીખવા બી મળે છે ઘણા વિષયો બી હોય છે શાળામાં આપણે જેમ કે ગુજરાતી છે હિન્દી છે ઇંગ્લિશ છે ઘણા વિષયો શીખીને આપણેે વાત કરી શકીએ છીએ. ઘણું એમ જાણવા બી મળે છે શાળામાં તમે શું કેશો?
હા હું એજ કહુ છું શાળા એ શૈક્ષણિક સંસ્થા છે જે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અ વાતાવરણ પૂરું પાડવા માટે રચાયેલ એક સામાન્ય રીતે શિક્ષણ નુ માર્ગદર્શન હેઠળ મોટા ભાગમાં દેશોમાં ઔપચારિક શિક્ષણ પ્રાણીઓ પ્રણાલીઓ હોય છે જે ક્યારે ફરજિયાત હોય છે. અ પ્રણાલીઓમાં વિદ્યાર્થીઓને શાળાઓની શ્રેણી દ્વારા પ્રગતિ કરે છે. જે સરકારી અને ખાનગી બંને સંસ્થાઓ દ્વારા બનાવી સંચાલિત કરી શકાય છે. આ શાળાઓના નામ દેશ પ્રમાણે બદલાય છે. અ સામાન્ય રીતે નાના બાળકો માટે પ્રાથમિક શાળા અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનારા કિશોરો માટે માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. એ સંસ્થા જ્યાં ઉચ્ચ શિક્ષણ અપવા અપનાવવામાં આવે છે તેને સામાન્ય રીતે યુનિવર્સિ ટી કોલેજ અથવા યુનિવર્ યુનિવર્સિટી કહેવામાં આવે છે. આ મુખ્ય શાળાઓ ઉપરાંત આપણા દેશમાં વિદ્યાર્થીઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પહેલા અને પછીથી શાળાઓમાં પણ હાજરી આપે છે. અ કિન્ડર ગાર્ડન અથવા પૂર્વ શાળા ખુબ જ નાના બાળકોને અ કેટલી શાળાકીય શિક્ષણ પૂરું પાડે છે. અને હું માધ્યમિક શાળા પછી અ યુનિવર્સિટી વ્યવસ્થા વ્યવસાયિક શાળા કોલેજ અથવા સ સેમિનરી ઉપલબ્ધ હોય છે. શાળા અને એક ચોક્કસ ક્ષેત્ર માટે સમર્પિત હોય છે. જેમ કે અર્થશસ્ શાસ્ત્ર અને નૃત્ય શાસ્ત્ર વૈકલ્પિક શાળાઓ બિન પરાપ પરા પરંપરાગત અભ્યાસક્રમ અને પદ્ધતિઓ ન પ્રદાન કરી શકે છે. તે જ પ્રમાણે બધી જગ્યાએ શાળાઓનો ખૂબ ખૂબ દુનિયામાં અ સહયોગ છે. તમે શું કેવા માંગો છો શાળાઓ વિશે?
સાચી વાત છે કે શાળા બહુ જરૂરિયાત વસ્તુ હોય છે શાળામાં આપણે ઘણું બધું શીખીએ બી છે સાણાપડા ઘણા મિત્રો બી બનાવીએ છીએ સી મળે છે શ બધું વાંચી શકીએ છેએ આપડે શાળામાં જેને હવે ફાર બાર ભણી નથી ઘણું બધું એમ શીખવા મળે છે કે શાળા આપ જીવન માટે બહુ જરૂરિયાત છે. હોય છે આપણે શાળા આપડ હા ભણાવવું જોઈએ આપડે છો છોકરી હોય કે ભલે છોકરો છોકરો વધે છોકરીઓને એમ નહી સમજવાનું કે આપણે છોકરી છે તોને નહી ભણાવીએ આપણે આગળ નહી વધાવીએ આપણે એને ભણાવવું બહુ જરૂરી હોય ત્યાંની તારીખમાં કેટલું અ ભણવાનું એટલું જરૂરી હો થઈ ગયું છે ને એટ ભણ્યા વગર ચાલે ભણાવીએ તો સારું કેવાય કઈ વાચી શકે લખી શકે કઈ બહાર જાય તો એ વાંચીને ક કસે જઈ બી શકે કયા ટ્રેનમાં જવું હોય ટિકિટ નીકળવી હોય કે આ કરવું હોય તો કેવી રીતે નીકળે એને ભણેલું હોય તો એ કરી શકે એમ ઘણું બધું એમ ક જઈ બી શકે ફરી બી શકે એમ અને બહુ જરૂરી હોય છે સ્કૂલ અને આપણે સ્કૂલ ના વિશે આપણે જાણીયું બઉુ સારું છે કેમ સ્કૂલમાં છે ને આપે ઘણું બધું શીખવા બી મળ્યું છે. અને ઘણા વિષયોને આપણે અ આપણે ઘણા વિષયોને જાણવા બી મળ્યું છે જેમ કે ગણિત છે, ગુજરાતી છે, હિન્દી છે, ઇંગ્લિશ છે, અને બહુ બધી આપણે માહિતી એમ તો મળે છે સ્કૂલ માંથી તમે શું કહેશો
હા તે તમે બધું વાર કીજુ કીધું છે તો હું પણ તમને આજ વિશે આગળ બ બતાવું છે જેમ કે મેં તમને હમણાં બધી બહારની શાળાઓ વિશે પણ વાત કરી છે. અને તયા સ્ટાર્ટિંગમાં નર્સરી હોય છે. કે જુનિયર સિનિયર હોય છે અને એના પછી આપડે અ પ્રાથમિક શાળાઓ હોય છે પછી વ્યવસાયિક શાળા કોલેજ સમરી ૈકલ્પિક શાળાઓ જેમ કે મેં બધું કીધું ને તેના પછી હું તમને બીજું બી બતાવવા માંગુ છું કે જયારે સરકાર પૂરતી અથવા ચોક્કસ શૈક્ષણિક જરૂરતો પૂરી ન કરે ને ત્યારે બિન સરકારી શાળાઓ તેની ખાનગીઓ શાળાઓ તરીકે પણ ઓળખાવામાં આવે છે અને જરૂર પડી શકે છે હ આપડે જો વાતો કરું ને શાળાઓ વિશે તો જેમ કે ગુરુકુલ હોય હિન્દુ શાળાઓ મદરેસા હોય અરબી શાળાઓ હવાઝ અવાજા છે ને તે અ સિયા મુસ્લિમ શાળાઓ પણ હોય છે યશિવા એટલે યહુદી શાળાઓ અને અન્ય અથવા એવી શાળાઓ કે જે શિક્ષણનું ઉચ્ચ ધોરણ ધરાવે છે અથવા અન્ય વ્યક્તિગત સિદ્ધિ અ સિદ્ધિઓને પ્રોત્સાહન આપવા માટે છે પુખ્ત વાયના લોકો માટેની શાળાઓ કોર્પોરેટ તાલીમ લશ્કરી શિક્ષણ અને તાલીમની સંસ્થાઓ અને વ્યવસાયિક શાળાઓનો સમાવેશ પણ થાય છે આ બધી વસ્તુઓ શાળાઓ આખી દુનિયામાં વિવિધ પ્રકારની હોય છે અને ઘણા લોકોને અલગ અલગ ફિલ્ડમાં જેમને જેવું ભણવાનું છે તે તે પ્રમાણે જાય છે ને જો હું આગળ બોલું ને તો શાળાઓના સમર્થ ને તેના શિક્ષણના અસરકારક માધ્યમિક તરીકે જોુએ છે જયારે સાડા ઓનાટીય ટેકાકારો ઘણી વાર શાળા પ્રણાલી પર વિદ્યાર્થીઓને તેમના ભાવિ જીવન માટે યોગ્ય રીતે તૈયાર કરવામાં અ નિષ્ફળ જવાનું છે ચોક્કસ સ્વભાવને પ્રોત્સાહન આપવાનો આ અન્ય રોક રોકવાનો રહેે છે વિદ્યાર્થીઓ એ શું કરવું જોઈએ કેવી રીતે ક્યારે કયા અને કોની સાથે કરવું થી બરાબર સૂચવાનો જે સ સર્જનાત્મકને, દબાવે છે અને ગ્રેન્ડ અને હોમવર્ક જેવા બાહ્ય માપદંડોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવે છે જે બાળકની કુદરતી જિજ્ઞાસા અને શીખવવાને ઈચ્છાને અટકાવે છે હોમ સ્કૂલિંગ એટલે ડિસ્ટન્ટ એજ્યુકેશનમાં શિક્ષણ અને શિક્ષણ અનુક્રમે શાળા સંસ્થાની સ્વતંત્ર રીતે અથવા પરંપરા પરંપરાગત શાળા ઈમારત ની બહાર વર્ચ્યુઅલ શાળા થાય છે શાળાઓ વિવિધ સંગઠન સંગઠન ગોઠવાયેલી હોય છે જેમાં વિભાગીય ના નાના શિક્ષણ સામાયો અ સમુદાયો એકેડેમીઓ સંચાલિત શાળાની અંદર શાળાઓનોો સમાવેશ થાય છે એટલે આ વિવિધ પ્રકારની શાળાઓ છે તો તેમાં આપણેે છે ને અ કેવી રીતે જવું છે અને કેવી રીતે ભણવું છે એ આપણી પર ડિપેન્ડ કરે છે આપણને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય છે તે પ્રમાણે આપણે ભણીએ છીએ કેટલાક લોકો નાના ગામડામાં ભણે છે કેટલાક શહેરોમાં અને જેને અફોર્ડ કરી શકે છે તે બાર અ કાર ભણવા પણ જાય છે યુનિવર્સિટીમાં તો આજે મેં તમને બધી માહિતી આપી છે તો તમને કેવી લાગી છે બેન
તમે જે બધુંીધું મને બ સમજણ આવી છે અને સાચી વાત છે કે શાળામાં આપણે જયારે કેટલા મત તૈયાર તૈયાર થઈને જતા હોય સવારે ઉઠીને અને મસ્ત નાઈ ધોઈ કરીને જતા હોઈએ છીએ અને બઉ એમ સારું લાગે છે સ્કૂલ જાવા સ્કૂલ ટાઇ અને યાદ કરી તો બઉં આપણું એમ મન બનાઇએ તમને એમ સારું લાગ્યું મારું બોલવાનું વાત કરી
હા હા બેન તમે જે પણ કીધું ને સારું કીધું છે અને મેં બી મારા હિસાબ થી જેટલી મને જાણકારી હતી ને મેં એટલી તમને આપી છે. આ તમે જે મારી સાથે વાત કરી ને એના માટે આપનો ખુબ ખુબ આભાર.